હલો.
હા.
હલો સર.
હમ.
તમે કેમ છો?
મજામાં.
આજે આપડો વિષય શું છે?
હ ખેતી.
જાનકારી મેળવી?
હા.
હ તમે ખેતી વિશે થોડુંક જણાવ સો?
હા.
હમ. હેલો.
હલો.
હું તમને ખેતી વિશેક થોડુંક જણાવો, બરાબર. ખેતી આપડા હરચલન ની જમીન ને પાક માટે ઉપયોગી બનાવે છે. શારીરિક ગુણવત્તા અને પ્રામાણિકતા બીજાનો ઉપયોગ કરાવો, તૃવ અને પાક પ્રમાણે યોગ્ય સમય વાવવણી કરવી. કપાસ, ઘઉં, મગફળી, જુવાર, બાજરી, ડાંગર જેવા ઉદ્યોગો ખેતી માં ઉપયોગ થાય છે. ખેતી આપડા ખુબ જ જરૂરી છે. ખેતી કરવા વાળા માણસ ને ખેડૂત તો એમ કેવાય કે શું તમે મને થોડુંક જણાવશો?
હા. આ દેશની માટે વસ્તી માટે ખેતી સીધો સીધો કે આ આકર્ષણ આકર્ષણ રીતે જોડાયેલી ખેડૂત ન દેશનો તરીકે ઓળખવામાં આવે છે કારણ કે અનાજ શાકભાજી ફળો અન્ય કૃષિ ઉત્પાદનો કરીને સમગ્ર દેશની ભરણ પોષણ કરે છે પ્રાચીન સમય થી ભારતમાં ખેતી કરવામાં આવે છે.
ખેતી એ ભારતનો મુખ્ય અને સૌથી પ્રાચીન વ્યવસાય છે આપણા ખેતી દેશની મોટી વસ્તી ખેતી પર નિર્ભર છે ખેડૂતોને દેશના આદર્શ કહેવામાં આવે છે કારણ કે તેઓ સમગ્ર સમાજ માટે અનાજ શાકભાજી ફળો અને અન્ય કૃતિ ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે ખેતી માત્ર રોજગારનું સાધન નથી પરંતુ દેશ આર્થિક વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે ભારતમાં વિવિધ પ્રકારના પાક ઉગાડવામાં આવે છે મુખ્ય પાકોમાં ઘઉં ચોખા બાજરી મકાઈ કપાસ શેરડી મગફળી સોયાબીન અને વિવિધ કઠોળો નો સમાવેશ થાય છે ગુજરાતમાં ખાસ કરીને કપાસ મગફળી જીરું ઘઉં અને બાજરીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. દરેક પાક માટે અલગ પ્રકારની જમીન હવામાન અને પાણીની જરૂરિયાત હોય છે તો થોડુંક તમે કેશો
હા. પ્રાચીન સમય થી ભારતમાં ખેતી કર કરવામાં આવે છે. સમય ખેતી ના પદ્ધતિ ઘણો બદલાય આવે પેલા ખેડૂત બળદ અને હરનો ઉપયોગ કરતા હતા જયારે આજ ટ્રેક્ટર હોર્ સ્વેટર ડ્રીપ સિંચાઈ આધુનિક મશીનોમાં ઉપયોગ કરીને વધુ ઉત્પાદન મેળવામાં આવે છે વૈજ્ઞાનિક ખેતી કારણને પાકની ગુણવત્તા અને ઉપજમાં વધારે વધારો થાય છે ભારતમાં મુખ્ય પકો ઘઉં બાજરી જુવાર કપાસ શેડી મગફળી વિવિધ કઠોળો સમાવેશ છે. દરેક રાજ્યની જમીન અને હવામાન મુજબ અલગ અલગ પાક ઉગાડવામાં આવે છે જેમ કે ગુજરાતમાં કપાસ અને મગફળી જીરું ઘઉં ન ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે.
આના યુગમાં ટેકનોલોજી એ ખેતીમાં ક્રાંતિ લાવે છે મોબાઈલ હવામાન અગ્રવાહી ભારતની અર્થવ્યવસ્થા ખેતોની વિવેશ સ્થાન ધરાવે છે કૃતિ એ અને તેને સંબંધિત ઉદ્યોગો લાખો લોકોને રોજગારી આપે છે કપાસમાંથી કપડા ઉદ્યોગ શિક્ષિત ખેડૂતો નવી પદ્ધતિઓ અપનાવી છે વધુ આવક મેળવી શકે. છે અને અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણા બની શકે છે. અંતમાં કહી શકાય છે કે ખેત આપણા જીવનનો આધાર છે ખેડૂતોની મહેનતથી જ દરેક ઘરમાં અન્ય પહોંચે અનાજ પહોંચે છે જેથી ખેડૂતોને સમાન કરવું. ને પ્રોત્સાહન આપવું અને કુદરતી સંસાધન નું સંરક્ષણ કરવું એ દરેક નાગરિક ની ફરજ છે જય જવાન જય કિસાન માત્ર એક મ જ નથી પરંતુ દેશની વિકાસ અને સમૃદ્ધિ નો મંત્ર છે.
ખેતી માટે સારી જમીન પૂરતું પાણી યોગ્ય ખાતર અને અનુકૂળ હવામાન જરૂરી વરસાદ માટે ખેતી ખુબ જ મહત્વનો છે. જો વરસાદ ઓછો પડે વધુ પડે પાક નુ નુકસાન થાય. તેથી આજકાલના ખેડૂતોને વરસાદ નિર્ભર રહેવાનો બદલે ટપક સિંચાઈ અને આધુનિક પદ્ધતિમાં આપવાની રહે છે. આધુનિક ટેકનોલોજી ખેતી અને સરળ અસહાયકાર બનાવી છે મોબાઈલ એપ્લિકેશન હવામાનની માહિતી બીજ અને વૈજ્ઞાનિક સલાહથી ખેડૂત વધારે ઉત્પાદન મેળવી શકે છે.
તેથી એને. પ્રકારના હોય છે વરસાદી આધારિત પાક ફેર બદલી ખેડૂતોમાં ખુબ જ મહત્વપૂર્ણ દર્શાવે છે ભવિષ્યમાં વધતી વસ્તુ તેને ધ્યાનમાં રાખીને ખેતી નુ મહત્વ વધારું વધશે તેથી પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ નવી ટેકનોલોજીઓ સ્વીકાર પર્યાવરણ નુ સરક શિક્ષણ અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ. અપનાવી જરૂરી છે આ રીતે ખેતી વધુ ઉત્પાદક નફાકારક અને. ટકાઉ બની શકે છે ખેતી માત્ર એક વ્યવસાય નથી પરંતુ એક કરનાર નું અભિમાન છે.
આધુનિક ટેકનોલોજી વધુ સરળ ખેતીના સરળ અ સહકાર બનાવી છે મોબાઈલ અને એપ્લિકેશન સબસીડી અને કૃષિ લોન જેવી સુવિધા આપે છે. તેમાં ખેડૂતો અનેક પ્રકાર એ પડકાર ના સામનો કરવો પડે છે. છે અને અનિયમિત વરસાદ કુદરતી આફતો પાકને જીવતો ઉત્પાદન ઓછા ભાવે. ખર્ચ ક કારણે મુશ્કેલ ઉભી થાય છે તેથી ખેડૂતે યોગ્ય બજાર ન્યાય ભાવ અને આધુનિક તાલીમ મળવી જરૂરી છે.
ખેડૂતને જીવન ખુબ જ મહેનત ભર્યું હોય છે તેઓ વહેલી સવારે ખેત વિસ્તારમાં જઈ દિવસભર તડકો વરસાદ અને ઠંડીની પરવા કર્યા વિના કામ કરે છે. તેમની મહેનત ના કારણે જ દેશ દરેક નાગરિકને અન્ય જ અનાજ શાકભાજી ફળો અને અન્ય કૃતિ ઉત્પાદન ઉપલબ્ધ થાય છે. તેથી ખેડૂતને સમાજમાં સન્માન નુ સ્થાન મેળવ્યું છે અનાજમાં સમય સમયમાં પાણી ની અછત ખેતી માટે એક મોટા પડકાર છે પાણીનો બગાડ અટકાવી માટે ટપક સિંચાઈ અને અન્ય આધુનિક સિંચાઈ પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ છે વરસાદી પાણીનો સમગ્ર સંગ્રહ અને તળાવ નુ સંગ્રહ સંરક્ષણ કરીને ખેતી નો ઉપલબ્ધિ થાય છે સરકાર ખેડૂતોને વિકાસ માટે વિવિધ યોજનાઓ અમૂલ્યમાં મૂકે છે ખેતીનું ખેડૂતોને સબસિડી પાક વીમો કૃતિ લોન આકૃતિ સંસાધન ગુણવત્તાયુક્ત તે બીજા અને તાલીમ અને અનેક સુવિધાઓ આપવામાં આવે છે આ યોજના ના નો યોગ્ય લાભ લઈને ખેડૂતો પોતાની આવકમાં વધારો કરી શકે છે કે. ખેતી સાથે પશુપાલન મધમાખી ઉછેતર મરઘા ઉછેર માછલી ઉછેર અને બગાયતી ખેતી જેવા વ્યવસાય છોડવા છોડવાની ખેડૂતને વર્ષભર આવકની મે. મળી શકે છે આથી જોખમ પણ ઘટે છે અને આર્થિક સ્થિતિ વધ વધૂ મજબૂત બને છે આન તે કહી શકાય છે કે ખેતી આપણા દેશની સંસ્કૃતિ આપણા દેશની સંસ્કૃતિ અર્થવ્યવસ્થા અને જીવનનો અભ ને અભિનય ભાગ છે જો આપડે ખેડૂત નો આદર કરશું ખેતી ખેતીમાં નવી ટેકનોલોજીઓ અપનાવીશું અને કુદરતી સંસાધનનું સંરક્ષણ કરીશું તો દેશ વધુ સમૃદ્ધ અને આત્મનિર્ભર બનશે ખેતી નો વિકાસ એટલે દેશ નો વિકાસ.
હા જૈવિક ખેતુ નું મહત્વપૂર્ણ દિવસને દિવસે વધુ રહ્યું છે રાસાયણિક ખાતાર જંતુ નાશકો ઓછા ઉપયોગો કરીને કુદરતી રીતે ખેતી કરવામાં આવે જમીન ફળદ્રુપતા જળવાઈ રહે છે અને સંવસ્થા ખોરાક પણ મળે છે સાથે પર્યાવરણનું પણ આપણું રક્ષણ થાય છે.
હમ્મ ખેડૂતો સારા ઉત્પાદન માટે યોગ્ય સમયનું આયોજન કરવું પડે છે. હવામાનની માહિતી જમીનની તપાસ યોગ્ય બીજની પસંદગી અને પાકની નિયમિત દરેક દેખરેખ સફળ ખેતી માટે ખુબ જ જરૂરી છે. પાક કોઈ રોગ કે જીવતા દેખાય તો સમયસર તેનું નિયંત્રણ કરવાની નુકસાન નુકસાન ઘટાડી શકાય છે. ખેતીમાં સંસાધનનું પણ મહત્વ સાથે છે. કૃષિવૈજ્ઞાનિકો નવી જાતને બીજા ઓછા પાણી માં યોગ્યતા પાકને વધુ ઉત્પાદન આપતી પદ્ધતિ વિકસે છે. આ સંસાધનના કારણે ખેતુ ખેડૂતોએ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી છે તક માટે નવી નવી ટેક્નોલોજી અને વૈજ્ઞાનિક માર્ગદર્શનથી ખેતી વધુ કાર્યક્ષમ બની રહી છે. હવામાન પરિવર્તન ખેતી માટે એક ગંભીર પડકાર બની રહી છે. અનિયમિત તા વરસાદનું વધતું તાપમાન વાવાઝોડું અને દુષ્કાળના કારણે ખેડૂતોને નુકસાન સહન કરવું પડે છે. તેથી પાણીનું સંરક્ષણ, વૃક્ષારોપણ, જૈવિક ખેતી અને પર્યાવરણ મિત્રની ખેડૂત પદ્ધતિ અપનાવી સમયની જરૂરિયાત છે.
અંતમાં કહી શકાય કે ખેતી માત્ર એક વ્યવસ્થા નથી પરંતુ દેશના વિકાસના આધસ આધારસ્તંભ ખેડૂત છે ખેતૂ ખે ખેડૂતોનું મ મહેનતથી દેશની લોકો માટે અન્ન ઉપલબ્ધ ઉપલબ્ધ બને છે. ખેડૂતોને સન્માન કરવું તેમને સમાન ઉકેલ લાવો આધુનિક ખેતીને પ્રોત્સાહન આપવું દરેક નાગરિકની જવાબદારી છે. સમૃદ્ધિ ખેતી જ સમુદ્ર ભાગનું સમુદ્ર ભારતનું નિર્માણ કરી શકાય.
થેન્ક યુ.
હા હા વેલકમ.